અ
હા, કેમ છો બેહેન? કેમ છો બેન? આવાજ આવે છે, હા સાંભળાય છે તને? હ
હલો
હા ભાગ તીન, અ ભાગ તીનને સંગીત અને તેને મૂળ પર અસર એઆ વિષયાથી મને તારી જોડે બાત કરવી છે. હમ્મ હમ્મ
હમ્મ, ભાગ તીન નુ બાત કરી છે. ભાગ તીન તીન, કરી નાખી તીન, ચાર છે, જોડે કરી નાખીશ.
હા, બોલોની ભાગ ટૂતે
હા હા અ શુરૂઆત તને કરવુ પડે. હજુ.
હા ભાવના, પિછલી વખત આપને વાત કરી હતી, કે સંગીતમાં. ને શાંતિ આપે છે. પણ શું તને, ક્યારે સંગીત થી રડવાનું પણ મન થાયું છે?
હા, હમ્મ, હા. બ રડવાનું હા તો ઘણી, આ તો ઘણી વાર ક્યાર કે જૂની અ ગીત સંભાળું. જાને પરિવાર સાથે અ બીતા અ વાર્તાલાપ છ ક્ષણો યાદ આવી અન આંખમાં આસુ આવી જાય, પણ પછી મન હલકું થઈ જાય.
હા મારી સાથે પણ આવું થાય છે, સંગીત આપની લગનિયોને બહાર લાવોવાનું કામ કરે છે.
હા, એકદમ સાચી વાત હ. માનને તો ની બધું દિલમાં દબાઈ રાખે છે સંગીત એ લાગીને વ્યક્ત કરવા એ સુંદર માર્ગ છે. હમ એટલે હ
હા પતલીજ ઘના ડૉક્ટર પણ મ્યુઝિક થેરેપીની સલાહ આપે છે. અમમે
હા મ્યુઝિક થેરેપીની ચિંતા તનાવ અને ઉદાસી ઓછી કરવાના પ્રયાસ કરવા આવે છે. શાંત સંગીતથી ઘણા દરિયોને આરામ મળે છે. દર્દીઓને આરામ મળે છે. હમ હુ મારી
મારી એક બહેન હોસ્પિટલમાં નર્સ છે એ કહેતી હતી ને ને નાના બાળકો ને ઇન્જેક્શન ના આપતા પેલા હાલવું સંગીત વગાડે તો બળકો થોડા શાંત રહે
હા વાહ આ તો શુભ સારી રીત રે ઈછે હ સંગીત બાળકો જ જ નથી વૃદ્ધા ને પણ આરામ આપે છે. હમ
હ મારા દાદાજીને જૂના ફિલ્મ મગી તો ખૂબ ગમે એ સાંભાળતું જ એ ખુશ થઈ જાય
હા સંગીત ઉમર જોવતું નથી. નાનાથી મોટા સુધી બધાને પસંદ આવે શું તને કામ કરતા કરતા સંગીત સંભાળવું ગમે ઘરનું ઘરનું સામાન્ય કામ હોય તો જરૂર પણ અભ્યાસ અથવા ખૂબ ધ્યાન આપવાનું કામ હોય ત્યારે ઇન્સ્ટ્રુમેન્ટલ સંગીત વધારે સારું લાગે હા
શરદવાળા બી તો કર કે ધ્યાન ભંગ ન કરે છે.
હા બિલકુલ એટલે ઘણા વિદ્યાર્થીઓ પિયાનો બાસુરી અથવા અ હલવા વાદ અ સંગીત સાંભાળે છે.
હા સંગીતાની પ્રકૃતિને પણ સુંદર સંબંધ છે, પક્ષીઓનું કલરવ વરસાદ નો આવાજ નદીનું વતોનું પાણી આ બધા પણ સંગીત જેવું લાગે છે.
વાહ ખુબ સુંદર ઉદાહરણ અ સવારે પક્ષીના આવા સાંભાળતા મન પ્રસન્ન થઈ જાય
તને ગવું આવડે છે.
પ્રોફેશનલ નથી પણ મન ખુશ હોય ત્યારે હું. ગુનગુનાઉું છું.
પણ એવું જે કરું આ ગાતા આવડતું હોય. કા આવડતું હોય ગાતા થી મન
હા ગાતા સમયે આત્મવિશ્વાસ પણ વધે છે.
આજકાલ મોબાઈલ પર હજારો ગીતો ઉપલબ્ધ છે, પણ ક્ય્યારે કે લોકો સતત ઇયરફોન લગાડી રહી છે.
હા એ સારું નથી કાનમાં આરામ પણ આપવા જોઈ ને. વધારે અવાજ અને લાંમ સમય સુધી સંગી સાંભાળનાથી સાંભાળવાની ક્ષમતા પણ અસર પડી શકે. એટલે સમય અને આવાજ બંને પર ધ્યાન રાખવું જરૂરી છે. આ સંગીત આનંદ માટે છે, નુકસાન માટે નથી.
હા મને લાગે છે, કે પરિવાર સાથે બેસીને સંગીત સાંભળવાનો આનંદ જુદું હોય છે.
બિલકુલ સાથેતે ગરબા રમવે ભજન ગાવે અથવા જૂનું ગીત સંભાળે આ બધી ને પરિવારના પ્રેમ એને એકતા વધે છે,
હા સંગીત ફક્ત મનોરંજન નથી પણ સંબંધોને મજબૂત બનાવની માધ્યમ પણ છે, ને
હા એકદમ સાચી વાત હા સંગીત જીવનાનું સુંદર શાંત અને રંગીન બનવાય છે. અને આ પછી એટલે ભાગ તીન અન આ ડાયરેક્ટ એટલે ઉત્સોમાંય ઢોલ હા ના ના ઉશ્કે હા એટલે જે ઉત્સાહમાં ઢોલ તાશે અને ગરબાને ગીતો વગાડમાં આવે છે. બિલકુલ એવા સંગીતથી બધાનું મન અ ઉત્સાહિત ભરી જાય છે, અને કોઈને નાચવાનું મન થાય અ કોઈ તાળી વગાડા લાગે એ એને લગ્ન પ્રસંગ પણ સંગીત વગર આનંદહા
તો સંગીત વગેર આનંદ અધૂરું લાગે છે.
હા સાચી વાત હ બેન અને સંગીત કોઈ પ્રસંગ જીવત બનાની બનવાઈ દે છે. અને જન્મ દિવસ હોય લગ્ન હોય ધાર્મિક કાર્ય હોય અને શાળાઓ હોય ન શાળઓ ઉત્સવ દરેક જગા હા સંગીત નું મહત્વ છે.
મને લોકગીત પણ ખૂબ ગમે છે એમાં આપની સંસ્કૃતિ અને પરંપરાની સુગંધ હોય છે.
હા લોકગીતો સાંભાળતો આપના પૂર્વજોગી યાદ આવે અલગ અલગ પ્રદેશની અલગ અ સંગીત પરંપરા હોય છે.
આજકાલ યુવાનો પણ પ્રેમ અને ફ્યુજન સંગીત ખૂબ સાંભળે છે.
હા સાચી વાત હા આ તો સમય સાથે સંગીત બદલાય ગાય છે પણ મને લાગે અ લાગે છે કે જે જનુ મધુર ગીતોને સ્થાન હંમેશા ખાસ રહે.
તું જે માનું છું ના ગીતામાં શબ્દ અને સંગીત બંનેમાં મીઠાશ હોય છે.
હા પણ મનુ ગ મનુ નવોગી મને નવો ગીત પણ ખરા ખરાબ નથી જો સાર સંદેશ આ આપતું હોય તો મર્યાદા હોય. તો એ પણ આનંદ આપી શકે
હા સાચી વાત પસંદ વ્યક્તિગત રીતે અલગ હોય. પણ સંગીત સકારાત્મક હોવું જોઈએ
હા તને ખબર છે ઘના કિસ્સોને ખેતરામાં કામ કરતા કરતા ગીત ગાતા હોય ઘણા કિસાનો ખેતરમાં કામ હમ
અને કામમાં મજા આવે
હા અનઘની માતા નાના બાળકોને હાલ રડા ગાઈને સુવાડે છે.
એ તો સબસે સુુંદર ઉદાહરણ છે ને કે હલરડા સાંભર બધા બાલક શાંત થઈને ઊમ જાય
હમ અને શાળાઓ ઉપ પણ હમ પ્રાર્થના અને રાષ્ટ્રગીત ગવડવામાં આવે છે અથી અ શિસ્તા અને એકાગ્રતા ના ભાવ વધે છે.
બિલકુલ સાથે ગાતા લોકોમાં એકતા અને સહયોગની ભાવના પણ મજબૂત બને છે.
હા શું તને ક્યારે એક એક દિવસ આવે છે. સંગીત સાંભળના પછી તમારે અ ખરાબ મૂળ સારી રીતે બદલા ગયો હોય આ
આ ઘણી વાર કર કે તામ ન તનાવ હોય પણ મનપસંદ ગીત સાંભાળું તારે સ્મિત આપ પવા ભાવી છે.
હા સાચી વાત મારા માટે પણ સંગીત એક મિત્ર જોવું છે. જાને કોઈ સાથે વાત કરવીની ઈચ્છા ના હોય. ત્યારે સંગીત અ તારે સંગીત સાથ આપે છે.
હા મારા માટે એક સંગીત એક મિત્ર હ વાહ ખૂબ સુંદર કહી દુંસંગીતકારારે ન્યાય નથી પરંતુ ફક્ત આપની લાગણીનો સમજ છે એટલે જે દુનિયાભરના લોકો ભાષા અલગ હોવા છતાં સંગીતથી જોડવા જાય છે.
હા સંગીત ની કોઈ સીમા નથી ના ભાષા ના ધર ના દેશ આ બધી પર સંગીત લોકોને એ કરી દે છે હમ